કેમ છો?
હું મજામાં છું. જય શ્રી કૃષ્ણા.
હમ રાધે રાધે બીજું બ બતાડો શું ચાલી રહ્યું છે?
બસ શાંતિ છે. તમે કહો તો કેમ છે ઘરે બધા?
હલો બસ મારે પણ બધા મજામાં છે તમારે કેમ બધા
હા બધા જોને છોકરાઓને હવે વેકેશન પડી ગયું છે તો શું આખો આખો દિવસ મોબાઈલ પર જ હોય છે એ લોકો પણ
હા અહિયાં પણ એજ હાલ છે આખો દિવસ ટીવી અને ફો ફોનથી એ લોકો ઉપર જ નથી આવતા આખો દિવસ પણ ફોન જ જોય છે.
હા એ તો તમે બિલકુલ સાચું કહ્યું અને આ સોશિયલ મીડિયાના જો જેમ કે કોઈપણ વસ્તુની બે અ વસ્તુના બે પહેલું હોય છે કે નુકસાન અને ફાયદા તો સોશિયલ મીડિયાના પણ કેટલા ફાયદા છે તો એની સાથે સાથે સાથે એનાનું નુકસાન પણ એટલા જ છે.
સાચું કહ્યું જો સોશિયલ મીડિયા થી છે ને સગા સંબંધીઓ અને મિત્રો સાથે સંપર્કમાં રહેવું એ સરળ બની ગયું છે અને આપણને પણ નવી નવી માહિતીઓ મળતી રહે છે જેમ કે રસોઈમાં રેસીપી હોય કે ભલે હેલ્થ હેલ્થના એના લીધે કઈ વિડીયો જોવા હોય તો બધું જ આપણને સોશિયલ મીડિયાથી મળી જતું હોય છે.
હા બિલકુલ ખરું. કહ્યું તમે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે આપણે કેટલા અ અ દૂર દૂર રહેતા હોય છતાં એકબીજા સાથે એક કનેક્ટ રહી શકીએ છીએ કનેક્ટિવિટી વધી બીજું સોશ્યિલ મી ના માધ્યમથી લોકો હમણાં તો પોતાના કેટલાક રોજગાર પણ મેળવી રહ્યા છે અને રોજગારને આગળ પણ વધારી રહ્યા છે જેમ કે હવે તમેજ જોઈ લો કે આ સોશિયલ મીડિયામાં જેમ કે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એ બધાના માધ્યમથી રો લોકો પોતાના જે રોજગારને અ અ પ્રમોટ કરે છે નાના મોટા ઇન્ફલુઅન્સરથી પોતાના રોજગારને પ્રમોટ કરાવીને એના એમના રોજગારનો પ્રચાર કરે છે તો એનાથી પણ એમના રોજગારમાં વધારો થાય છે અને તમે યુટ્યુબના માધ્યમથી તમે લોકો કેટલા પોતાના ટેલેન્ટ આગળ વધારે છે. ઘણા કુકિંગમાં માહીર હોય તો કૂકિંગ ચેનલ ક્રિએટ કરીને એમની રસો સારી સારી રેસીપી અપલોડ કરીને પણ, એ લોકો ઘરે બેઠા કમાણી કરી શકે.
વાત તો તમારી બરાબર છે પણ જેમ કે તમે કીધું જેના એટલા ફાયદા છે એટલા નુકસાન પણ તો હોય જ છે ને, તમે જો આજલ આજકાલની જે યુવા પેઢી છે, એ ફોનમાં કેટલી વ્યસ્ત થઈ ગઈ છે. આખો દિવસ ફોનમાં ઘુસી રહે છે, જેમ કે જો સોશિયલ મીડિયાનો સમજદારીથી કરવો જોઈએ, અને સારી ઉપયોગની માહિતી લેવી જોઈએ જેમ કે તમે કીધું, પણ આજકાલ તમે જોવ ખોટા ઉપયોગ પણ કેટલા થતા રહ્યા છે જેમ કે એના સોશિયલ મીડિયા ના કારણે જો આપણો એક તો મેન વાત આ, કે આપણી આપ કે જે ટાઈમ કેટલો વેસ્ટ થાય છે, બરાબર ને અને વધુ ઉપયોગ કરવાથી બાળકોના અભ્યાસ અને કામ પર પણ તો કેટલો અસર પડે છે. આ જુઓ, જો સમય તો હા ઘણી વાર શું થાય છે, કે આપણેે વિચાર કરીએ. પાંચ મિનિટ ફોન હાથમાં લઈએ, તો અને આમ એક કલાક વીતી જાય છે આપણને ખબર પણ નથી પડતી. તે
હા બિલકુલ ખરું કહી રહ્યા છો તમે. અને આજ જો આ જ ટાઈમનો ટાઈમ કેટલો કિંમતી છે. તો આપણે એનો સદઉપયોગ કરવા જોઈએ, અને યુવાનો આ જ ટાઈમ જો સોશિયલ મીડિયાના માધ્યમથી કંઈક આજકાલ તો, તમે સો સોશિયલ મીડિયાથી કેટલું બધું નવા નાવુ શીખ શકો છો, અ વી જે વિદ્યાર્થીઓને પણ લગતું સોશિયલ મીડિયામાં કેટલું એમને, એજ્યુકેશનલ જે ચેનલો છે તે એના માધ્યમથી પણ એ લોકોને કંઈક તો કંઈક નવું શીખી શકે છે, કે કોઈક એક્ઝામની તૈયારીઓ કર. હોય તો તો પણ એ સોશિયલ મીડિયાના માધ્યમથી, એ એક્ઝામની તૈયારી કરી શકે છે અને કંઈક નવું કૌશલ્ય કંઈક નવી સ્કીિલ ડેવલોપ કરવી હોય, તો પણ એ સોશિયલ મીડિયાથી શીખી શકે છે. જો એ લોકો સોશિયલ મીડિયાનો સારી રીતે તે સમજદારીપૂર્વક ઉપયોગ કરશે ને તો સોશિયલ મીડિયા એમના માટે એક વરદાનરૂપ સાબિત થશે.
બરાબર છે તમારી વાત, બરાબર છે તમારી વાત મતલબ એવું છે કે જો સોશિયલ મીડિયાનો સમય મર્યાદા માં રાખીને કરીએ ને તો, એ આપણને ફાયદા જ આપે છે, જ્યાં જરૂર હોય એનો ઉપયોગ કરવો અને બાકીના સમય પરિવાર અને કામ અને પોતાના શોખ માટે આપવો, મતલબ એવું છે કે જાણે કે સંતુલન ઉપયોગ જે સંતુલિત ઉપયોગમાં કરવું એ અને સોશિયલ મીડિયા ના ફાયદાકાર, બનવું જોઈએ અને જો તમે આ જોયું હશે કે આજકાલ સોશિયલ મીડિયા ના થ્રુ કેટલી ખોટી ખોટી માહિતી પણ ફેલાતી હોય છે.
બિલ બિલકુલ ખરું કહું, સોશિયલ મીડિયામાં એટલી ખોટી ન્યૂઝો વાયરલ થઈ જાય છે. એના પાછળ સચ્ચાઈ શું છે તે લોકો સમજતા નથી અને સોશિયલ મીડિયાથી અમુક લોકો એવા ઇન્ફ્લુઅન્સ થઈ જાય, છે જો સોશિયલ મીડિયામાં જે કંઈ પણ બધું બતાવવામાં આવે ને એ બધું સાચું હોતું નથી. અ ઘણીક વાર એ બધું દી દીખાવટી હોય છે તો આપણે એવા લોકોથી ઇન્ફ્લુઅન્સ થઈને, અ એવા કદમો નાખ કરવા જોઈએ, આ તમે જોયું હશે ને ઘણા લોકો કેવા સોશિયલ મીડિયામાં સો સેલ્ફીને બધું, અપલોડ કરવા માટે કેવી ખતરનાક ખતરનાક જગ્યા ઉપર કંઈપણ સેફ્ટી વગર જઈને એ લોકો ફોટો ખીચાવે છે પોતાની જાન પણ જોખમમાં મૂકી દે છે. આપણી આજુબાજુ એવા તો કેટલા એટલા કિસ્સા બની ગયા છે કે સોશિયલ મીડિયાના અ અ પ્રભાવમાં આવીને લોકો કોઈ પોતાનું જાન પણ ગુમાવી છે.
સાચું કહ્યું આ વાત તમે એકદમ ખરી કીધીજ આ સોશિયલ મીડિયાના કારણે જ થતું રહ્યું છે. જેમ કે જો ખોટી માહિતી કેટલી ઝડપ થી ફેલાઈ જાય છે. જાણે કે જોવો જો ઘણી વાર લોકો પણ મેસેજ સાચું કેય કહેતા નથી હોતા અને એના એને તપાસ્યા વગર જ આગળ મોકલી દે છે. અને જો ખોટી વાત ઘણા લોકો સુધી પહોંચી જાય છે. અને ગેરસમજ ઉભી થઈ જાય છે. ક્યારે સ્વાસ્થ્ય શિક્ષણ કે સમાજ વિશેની જે ખોટી માહિતી હોય ને એ લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે. એટલે અ એટલે છે ને એવું છે કે સમાચાર કે માહિતી મળે તો પહેલા વિસ એ બધું પેલા એનો સ્ત્રોત મતલબ એની ચકાસણી કરવી જોઈએ. ફોરવર્ડ મેસેજ નહીં કરવા જોઈએ પેલા પેલા એ મેસેજને વિચારવું જોઈએ સમજવું જોઈએ કે આ આ માહિતી સાચી છે કે નથી. છેને આ આપણી જવાબદારી છે.
બિલકુલ ખરી વાત છે તમારી. અને જોને આજકાલ સોશિયલ મીડિયામાં કે યુટ્યુબ પર બધા પોતા કેટલા લોકો પોતાનું ચેનલ બનાવીને બ્લોગિંગ કરે છે કે કોઈક અગર એમનામાં ટેલેન્ટ હોય છે તો એ લોકો સુધી પહોંચાડે છે એમની પ્રતિભા અ લોકો સુધી પહોંચાડે ને એના માધ્યમથી બી એ લોકો કેટલી કમાણી કરી રહ્યા છે ને તો આ એક બહુ સારું પ્લેટ ફોર્મ છે પણ ઘણા લોકો છે ને એનો ગેરમિસ ઉપયોગ કરે છે જેમ કે તમે જોઈ લોને આજકાલ લોકો સાથે ફ્રોડ થઈ રહ્યા છે. અ તો આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ને સાવધાની પૂર્વક કરવો જોઈએ કે આપણ ઓટીપી આપણે કોઈની સાથે શેર નહી કરવો જોઈએ. અને મતલબ બહુ ધ્યાન રાખવું જોઈએ.
તમે આ વાત ખરી કીધી. જો આપણેે પ્રાઇવેસીનું પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જ જોઈએ આપડી સોશિયલ મીડિયામાં આપણી જે પ્રઇવેસીઓ ને એ ખુબ જ જોખ જોખમમાં હોય છે. આપણે પોતાની અંગત માહિતી વધારે અ શેર નહી કરવી જોઈએ. જેનાથી આપણને મુશ્કેલી થઈ શકે જો ઘણા લોકો પોતા સરનામું ફોન નંબર કે રોજની દરેક વ્યક્તિ માહિતી છે અ ને સોશિયલ મીડિયા પર મુકતા હોય
હા સાચુ બિલકુલ સાચુ ચૂક્યું તો લોકોએ આવી બધી માહિતીઓ નહીં આપવા જોઈએ. એના થી જો અ એનાથી પોતાની આખી કે જ જિંદગી સોશિયલ મીડિયા પર બતાવવા જેવી નથી હોતી પોતાની પ્રાઇવેસી થોડીક તો પ્રાઇવસી રાખવી જોઈએ. પછી જે ન બનવાના બનાવો પણ બને છે. આજકાલ લોકો ફરવા જાય ત્યાંથી બધું એમનું સોશિયલ મીડિયા પર મૂકતા જાય તો કેટલીક વાર ઘરોમાં ચોરીઓ થઈ જાય અને તમે તમારી રોજની ડેલીની અપડેટ તમે જો આપતા હોવ કે હું આ રસ્તેથી જાઉં છું આ રસ્તેથી આવું છું.